હલો, જે શ્રી કૃષ્ણ બેન. જે શ્રી કૃષ્ણ, મજામાં?
મજામાં, તમે કેમ છો બેન?
બસ મજામાં હો, તબિયત પાણી સારા?
હલો મારી આવાજ આવે, આવે છે?
હા કપાય છે અવાજ. હા, કેમ છે તબિયત પાણી સારા છે?
બધું સારું છે.
હા.
હા, બધું સારું છે તમે બતાવો, ત્યાં મોસમ બગડય્યું છે ને પેલા વરસાદ પડી રહ્યા છે, તે માટે આવા કપાઈ, કપાતું હતું.
અચ્છા હા, હા તમારે અહીંયા વરસાદ ચાલુ છે?
હા, અમારે અહં બહુ વરસાદ છે. ત્યાં આખો દિવસ વરસાદ પડી રહ્યો છે?
હા, તમે ક્યાં ના છો?
હું એમ પીમાં છું, અત્યારે.
અચ્છા, એમ.
હા, તમે ક્યાં ના છો?
અમે મહારાષ્ટ્રના છીએ.
અચ્છા, તમે મહારાષ્ટ્રમાં?
જલગાંવ, હા.
જલગાંવ, તો તમે મહારાષ્ટ્રના જો તો તમે પે પેલા ક્યાંના છે?
ગુજરાત ગુજરાતના, મૂળ વતન ગુજરાતના, હમણાં બાર વર્ષથી અહી આવ્યા. મહારાષ્ટ્ર
આવું. મને હું પણ ગુજરાતની છું.
હમ્મ.
મને સોળ વરસ થઈ ગયા એમ પીમાં. લગ્ન પેલા હું ગુજરાતમાં છું હતી.
અચ્છા ને એમ હા.
હા, તમે ગુજરાત
અમે લગ્ન કરીને ગુજરાતમાં આવ્યા.
હા, જુનાગઢમાં.
હમ્મ.
આવુ, તો તમે ગુજરાતમાં
હા.
જુનાગઢમાં રે
હલો, તો જુનાગઢમાં ક્યાં રહેતા, હલો હ હા આવડે.
હા, પેલા જુનાગઢમાં હા હા હા આવે છે, આવે છે.
હમ્મ.
તમે ક્યાં રહેતા, પેલા?
પેલા, હું અમદાબાદમાં.
અચ્છા. હા હા.
હા, સાભળ્યું હોય
હા, હા, સાંભરુ
હા, ત્યાં તમ તમે જાઓ છો, ત્યાં?
હા, જઈએ છીએ ને, વરસમાં એક વખત જઈએ.
હમ્મ મારા જોડે, હું પણ વરસ એક વખત, એક વખત એજ જાઉં છું.
છે અહિયાંથી ફરતી જાઉં, પિયર જાઉ મારા પિયર કચ્છબુજ.
અચ્છા, તમારા કરછબૂજમાં છે?
કચ્છભુજમાં હા, તો ત્યાં જાઉં પછી વરી જુનાગઢ ને એમ ફરતી છું. ગુજરાતમાં બચી અઈ આવું વરષમાં એક વખત થાય જવાનું હમ્મ
સાસરા જુનાગઢમાં
હા સસરો જુનાગઢમાં પિયર મારું કચ્છભુજ
પછી તમે મહારાષ્ટ્રમાં શિફ્ટ થઈ ગયા એમ
હા મહારાષ્ટ્રમાં બિઝનેસ માટે અમારા મારા મોટા જેટ અહી રેતા એટલે પછી આ બિઝનેસ માટે બે ભાઈઓ સાત માં એટલે અહીંયા આવું પડ્યું હા મા બાપ ને આવું જવું બઉુ દૂર પડતું હતું એક ગુજરાત માં એક મહારાષ્ટ્રમાં આપું એક ગ્યા
હા સારું
હમ્મ મોટી ઉંમર ના હોય એટલે ટ્રાવેલિંગ હા તમને દૂર લાગતું હશે ને
બધું બઉ તે પેલા ચોવીસ કલાકે ન ટ્રેન નું સફર છે
હા
હમ્મ
તમે શું ગુજરાતી છો કે શું
ના ના હું પેલા તમારા એ ભાષાનું છે ને માતૃ ભાષા છે
હા હિન્દી
હા આપણે મા હિન્દી છે ને
તમે સિંધી છો ને
હા હા હું સિંધી છું ને તે સરનેમ ચ ના સરનેમથી નઈ સમજી
હા હા સમજી ગય મારા છોકરા એ મને આમ ફોન લગાડીને ડાયરેક્ટ લીધો ને મને હાથમાં એટલે મને મે જોયું નહી ના આમ વશે
આવું એ તમને પેલા મને મેસેજ કર્યું ને ત્યારે તે પેલા જેન્સ નું નામ આવ્યું ને તો હું સમજ્યું નહી કે હું કેવી રીતે બોલું કે મને ના ફાવે તે પેલા જે સુધી વાત
હા એજ ને હા મને મને થોડો ફોન નો ઓછો છે એટલે હું ફોન થોડી એમ એટલું બધું નથી મારે આગળ એમ આવડતું મારા છોકરા એ ઓલાડી જ ફોન લગાડી દો ને પેલો ફોન જેન્સ નથી લગાડી દી ધો ને બાપરે બાપ પેલો ફોન જેન્સ કેમ ડાયરેક્ટ જેન્સ હારે કેમ વાતો કરી શકુ
કેમ વાત કર અને સમજ નથી પડતી કે શું બોલવાનું શું કેવાનું તે આપણે લેડીઝ છે તે બધું કમ્ફર્ટેબલ બોલી શકે છે તે આજે પણ એક ભાઈ કોલ કર્યું કે હું તમને કોલ લગાવું તો હું પેલા પેલે મને ગભરામન પણ થઈ કે હું કેવી રીતે પૂછું કે તમે લેડીઝ છ કે ભાઈ છો તો પછી હું પૂછી પૂછી લીધું કે તમે લેડીસો તો ના બેન હું ભાઈ શું તો હું કોઈ કે મને કમ્ફર્ટેબલ નથી લાગતું બોલવાનું તો તે કીધું કે સારું તે વોટ્સઅપમાં મેસેજ છોડી આપ્યું તો મને પણ ગભરામણ થાય કે કેવી રીતે પૂછું તમે પણ મેસેજ કર્યા હતા પેલા તો મને આવું જ લાગ્યું કે નંબર તે જેન્ટસ નું છે પેલે ના
હા
વાત કરું જવાબ આપું ના આપું પછી મને ખબર પડી કે તમે ના આટી જ કોઈ વાત કરે છે ત્યાં તો તમે વાત કર કરી લો તો પછી મે હું તમને રિપ્લાય કર
અચ્છા હ
એ સારું નથી લાગતું ને કેવી રીતે
એજ ને ડાયરેક્ટ અજાણ્યા જેમ સારી વાત કરું થોડું આમ મને પેલો કોલ મારે છોકરા એ મને લગાડી દ ીધ ડાયરેક્ટ એસે ગોઈલ ના શું હતું બાપડે બાપું ડાયરેક્ટ જેન્સ સ પેલી પેલી વખત પછી ઠક છે પણ પહેલી વખત ડાયરેક્ટ જેન્સ કેમ લગાડી દીધ
હા કેમ આવું મને પણ તો બઉ ગમરામણ થાય પછી સોળ વર્ષથી હું આ લેંગ્વેજમાં બોલ્યું નથી પેલા કોલેજમાં બોલતી હતી તો સોળ વર્ષ થઈ ગયા ઓર પેલા અમારી માતૃભાષા બીજી પછી અહંયા આવીને અહં નું વાતાવરણ બીજું ત્યાં હિન્દી બોલવામાં આવે છે પછી બાળકો ઈંગ્લિશ મીડિયમ માં થાય ઇંગ્લિશ મીડિયમ માં જાય તો તેના જોડે અલગ બોલવાનું પડે તો બધ ી મારી લેંગ્વેજનેક્ ક
અમારો એમ જ છે ગુજરાતી હિન્દી સિંધી બધું ભેગું થઈ જાય છે મરાઠી અ અહં મહારાષ્ટ્ર ના મરાઠી બોલે બધું એમપી મા હિન્દીી હશે ને તમાર હ હ
હા હમારે ં હિન્દી અમારે
અમારે આ્યાં અમારે્યાં મરાઠી છે
મરાઠી છે તમે આવડે છે
નહી અમને નથી આવડતું મારા એટલે હવે સમજી જાય છે સામાન્ય સામે વાળા વ્યક્તિ બોલે તો બોલી શકતા નથી હજ સુધી હમ
પેલા આપણા મે સગા સંબંધીઓ પણ ત્યાં રહેશે મહારાષ્ટ્ર
હા હા બઉ છે અહિયાં સિંધી
બઉુ બઉ છે તે પેલા મને મને કોલ કરી મારા સગા સમજીએ કે આપણું હું ચાલી્યો ચાલીસો ચાલુ જ થઈ ગયું છે
કે તમે ફરવા માટે અહિયાં આવો બહુ મજા આવે અહિયાં તો હું કીધું હું અહિયાં પણ નહી જતી તો ત્યાં કેવી રીતે આવ
હા
એવું
તમારા છોકરાઓ હશે ને બાળકો જો હશે ને
હા છેેને મા બાળકોું
હા અચ્છા
હમ તે દીકરી આઠમ ધોરણમાં ભણે છે અને છોકરો સાથે લ દો આંગમાં તમારા કેટલા વાશે બાળકો
અમારે એકદ છોકરો છે કોલેજ કરે છે બિકમ હા હા મોટો લાસ્ટ ઈયરમાં બસ
આવું બી કોમમાં છે તાર પછી શું કરે તે
બસ પછી આખો દી કોલેજ જાય ને આખો હાજી તો બિકમ છે હવે આગળ જતા ફું કરશે હવે જઈએ
આગળ ન વિચારવું હોય ને કે શું કરવાનું છે
વિચાર્યું નથી સ્ટેનોગ્રાફર નું કઈ? છે હવે જોઈ હવે ટાઈપિંગ ન તો ચાલુ છે ન કોર્સમાં ક્લાસ ચાલુ જે પકંગ
હા મને પણ લાગે છે મારા બાળકો જયારે મોટા થાય. તે હું
હા શું કરશે શું કરશે એ વિચારવાવા જ નથી. પેહેલા એને હોટલ મેનેજમેન્ટ નો બહુ હતો શોખ
હ
અને ઘર માં મને હેલ્પ કરાવતો ઘર કામ ને બધું બધા એમજ કે હું આખો મમ્મી
હમ
હવે નથી કરું મારો હોટલ મેનેજમેંટ એમાં હું થઈ ગયું. શેફ પણ હું સારું જ છે ને હા હવે એ ના પડે છે કરવાનું નથી કરું એ હવે આગળ જતા આમ કરાય છે સ્ટેનોગ્રાફર ન કઈ પછ હવે
આવ
હમ હમ
તમે જોડાયેલા છે તમારા સ
આમાં આ આ જોડાયેલા છે એટલે આમ બે ભાઈઓ છે હા એક અહિયાં જ અલગ રહે છે ને સાસ સસુર મારા પાસે શસુરામળ વ કે
સાસ તમારા જોડે અને સસુર બીજા ભાઈ જોડે
નહી નહી સસુર ગુજરી ગયા ન કોરોના મારી બે
અચ્છા આવ
હા બાપુ સાસ તો મારી પાસે છે.
તો તમે અત્યારે અલગ રહો છો બંને
હ આ અમે અમારી ચાર જણાની ફેમિલી છે. અમે બે ઈક છોકરો અને એક સાસ જેઠ છે. બે માણસ પોટ એ અલગ બાજુમાં જ રે છે પરંતુ
હવ હમ
એ છે એક જ દુકાનમાં દુકાન એક જ છે, બે ભાઈ એક જ દુકાન વિશે
એક જ દુકાન છે તમારે કઈ કઈ દુકાન છે.
ડેરી ફાર્મ છે. દૂધ દહી
દૂધ નું
હા
હા સારું ચાલે
હા સારું છે એમ તો વાંધો નથી.
હા હ
ખર્ચે હમણાં મોંઘવારી એટલી થઈ ગઈ એટલે માન
હા મોંઘવારી તો બહુ વધી ગઈ છે.
એને છોકરાને ભણવાનો ખર્ચો બહુ છે આ ભણવાનો ખર્ચો બહુ જ ત્રણેય અમારો બાળ ઓલી મોટી અમારી મારી જે છોકરી સીએ થઈ ગઈ હવે એ જોબ કરે છે બોમ્બે માં
કોની મોટી છોકરી તમારા જેઠ ની
હા એ તો અઠાવીસ વર્ષની છે.
આવું તનું આનું લગ્ન નથી થયું અત્યારે.
લગ્ન નથી થયુ હજી આવી જોઈ છીએ હવે પણ એ ભનેલી છે એટલે એ ભણેલો જ જોઈએ એમ.
ભણેલું જોવાનું ને?
હા ઈ તો સી એ છે.
હમ્મ. મારા ચાચા ની પણ છોકરી છે તે સી એ છે. આનું લગ્ન થઈ ગયું છે. તે પેલા છોકરો પણ છે તે પણ મહારાષ્ટ્રમાં શિફ્ટ થયા છે આનુ હસ પતિ પણ પી એસ છે. તે કંપનીમાં જ કામ કરે છે અને તે પોતા પોતાની ઓફિસ વાસે.
હા હા, હા હા.
હમ્મ, મારું હસબન્ડ નું પણ કામ અકાઉન્ટ નું છે.
સેનું છે?
અકાઉન્ટ અકાઉન્ટ નું.
અકાઉન્ટસ નું.
હમ્મ, તે લેખા પડી અને બધું કરે છે.
હા હા.
હા.
બસ છોકરાઓ ભણીને આગળ વધે ઈચ્છે ને આપણે ધંધામાં તો કઈ નથી અમાર.
હમ્મ, આવું જ લાગે છેને. હું પણ આવું જ વિચારું છું કે આટલું બધું ખર્ચ વધી ગયું છે તે સ્કૂલ ના ફીસ ના એક છોકરા એ એક લાખ ઉપરથી પડી જાય છે. તે ફી અને સ્કૂલમાં ભણવાનું જ તો એટલું મતલબ ધ્યાન નથી આપતા તે પોતે જ કરવું પડે બધું.
હા.
કે બધું કરવાનું. જોવાનું તે તે ભણવાનું અત્યાર સુધી હું એમને ભણાવ છું.
હા હા.